હલો
તમને મારી અવાજ આવે છે
ઓ હા
કેમ છો તમે
મજામાં તમે શું કરો છો
બસ આ બેસી રહી બેસી રહ્યા છે ઘરે તમે શું કરો છો
હું પણ બેસી બેસેલી છું
મેં છે ને આજે તમને પૂજા વિશે માહિતી આપવાની છું કે આપણા જીવનમાં પૂજા કરવી એટલે કેટલી જરૂરિયાત હોય છે કે આપણા જીવનમાં પૂજા કરીએ ને તો આપણા મગજને બી શાંતિ હોય છે અને આપણે પૂજા કરવી જોઈએ તમે શું કેવા માંગો છો હલો હલો હેલો તમને મારી અવાજ આવે છે ને
હા
પૂજા વિશે માહિતી તમે કઈ આપવા માંગો છો
પૂજા આપડે નાઈ ધોઈને કરવું જોઈએ. જયારે સવારે ઊઠ્યે ત્યારે નાહીએ ધોઇએ ચોખા કપડા પહેરીએ પુજા ઘરી જઈએ ત પૂજા ઘરની સફાઈ કરીએ મંદિર નુ જો આપડે ઘરે હોય કે. પછી પૂજા પૂજા માટે ફૂલ. ગંગાચલ. હપ માલતીનો થારી. બધા જ તૈયાર કરે પછી પૂજા કરીઈએ. કરીએ પછી આરતી ગઈએ. બધા ભગવાનને ભોગ લગાવીએ. આર્થિક ગાવી ને બધા બાળકોને પ્રસાદ બળદ. ઘરનો વડો નો આશીર્વાદ લેવો જોઈએ આપડે ક.
સાચી વાત છે તમારે કે પૂજા કરવી બહુ જરૂરી હોય છે કે. પૂજા કરીએ ત્યારે આપણે નાહી ધોઈ કરીને સવારે પૂજા કરતા હોઈએ છેીએ અને પૂજા આપણે બ. કર જોઈએ ભગવાન ને બી પ્રસન્ન કરવા જોઈએ. પૂજા એટલે બહુ આપડે જીવનમાં. વધારે જરૂરિયાત વસ્તુ હોતી હોય છે. કે પૂજા કરતા હોય છે તો એ લોકો ન દિમાગ શાંત રહેતું હોય છે. પૂજા કરવાથી ઈ લોકોને મન થોડું હલકું થતું હોય છે. જો હરેક ઘરમાં કરવી જોઈએ અને દરરોજ કરવી જોઈએ ભગવાનની પૂજા. અને સવારે ઉઠીને તમે જે વાત કરી સાચી કરી છે. કે સવારે ઉઠીને નાહી ધોઈ કરીને આપણે પૂજા કરવી જોઈએ. અને આપણે પૂજા કરીએ એ ટાઈમે આપણે કેટલું ધ્યાન રાખવું જોઈતું હોય છે. કે ભગવાનોને આપણે દીવો ચાલુ કર દીવો. ડિબટ ડિબેટ સારી કરવી જોઈએ અને ત. દીવામાં કોળાયામાં આપણે તેલ ભરવું જોઈએ અને આપડે પછી. અ કોળાઈમાં તેલ ભર્યા પછી આપણે દીવો સળગાવતા હોઈએ છે. અગરબત્તી કરતા હોઈએ છેએ આ સવારે ઉઠીને. અને બહુ સરસ મજા થી આપણે પૂજા કરતા હોઈએ છેએ અને તમને ખબર છે. કે આપણેે પૂજા કરીએ તો આપડણે પેલા છે ને. આપણે મંદિર સાફ કરવું જોઈએ. કે મંદિરના આસપળ કછી ધૂળ નહી લાગવી જોઈએ. કશે જાળા બી નહી લાગવા જોઈએ અને આપણેે માતાજીની જે ફોટો. હોય ચુદડી આપણે બઉ સરસ રીતે આપણે રાખ. જોઈએ અને ફોટાઓને બી સાફ કરવા જોઈએ આપણે તિલક બી. ફોટાને કરતા હોઈએ છેએ તો સારી રીતે તિલક કરવા જોઈએ. જેમ કે તિલક કરતાઓ ટાઈમે આપે ભગવાન ના છબી માં છે ને. કોઈ ટાઈમે એમ પાણી જેવું એમ નિશાન બની જતો છે. એટલે આપણે બહુ સરસ સરસ થી આપણે તિલક કરવા જોઈએ. અને આપડે બહુ સરસ થી મૂર્તિ લાવેલી હોય ને ઘરે આપણેે તો મૂર્તિને બી બહુ સારી રીતે સાચ. ચવવી જોઈએ જેમ કે છે આપણે હરેક તહેવારોમાં મૂર્તિ લાવતા હોય. જેમકે નવરાત્રી ના ટાઈમે દુર્ગામાંની મૂર્તિ લાવતા હોઈએ છે. ગણપતિઓના ટાઈમે આપણે ગણપતિ ભગવાન ની મૂર્તિ લાવતા હોઈએ છેએ. દશામા ના ટાઈમે આપણે દશામા ના અ મૂર્તિ લાવતા હોઈએ છીએ. અને ઘણી બધી આપણે મૂર્તિઓ લાવતા હોઈએ છીએ. ઘણા બધા ભગવાનો હોય છે અને અ ઘણી બધી મૂર્તિઓ લાવતા હોઈએ છીએ એટલે આપણે બો સારી રીતે પૂજા કરવી જોઈએ અને ભગવાનોને બી બહુ સારી રીતે પ્રસન્ન કરવા જોઈએ. તમને ખબર હશે કે આપડણે ગણપતિ બાપાની પૂજા કેટલી સરસ કરવામાં આવતી હોઈએ છ છેએ. આપડે છે ને હર એક વસ્તુ કઈ બી આપણે નવી વસ્તુ કઈ બી. શરૂઆત કરતા હોય છે ને તો આપણે ગણેશજી થી કરતા હોઈએ છીએ. કે ગણેશ ભગવાન ની પૂજા કરીને આપડે બઉ. અને એનું ફળ મળે સારું એટલે આપણે ગણેશ ભગવાનને પેલા બેસાડીને એની પૂજા કરતા હોઈએ છીએ અને આપણે ગણેશજી ની પૂજા કરવી જોઈએ પહેલા. પછી આપણા ઘરમાં બધી અ જે આપણા કુળદેવી હોય એ પછી આપણે બેસાડતા હોઈએ છે અને બો સારી રીતે એની પૂજા કરતા હોઈએ છે. અને આપણે પૂજા કરીને આપણેે બો આનંદ થતો હોઈએ છે. તમને ખબર જ હશે કે આપણે પૂજા કરવી એટલે કેટલી જરૂરી હોતી હોય છે. અને કેટલી આપણેે બો એમ જરૂરિયાત હોય છે. કે પૂજા હ રોજ કરવી જોઈએ. નાય ધોઈને તમે શું કેવા માંગો છો?
બધા ચલ્યા જ હા અલગ અલગ પૂજા થાય છે. અલગ અલગ રીતિ રિવાજ થી પૂજા થાય છે જેમ બંગાળમાં અલગ થાય છે ને. ગુજરાત માં અલગ થાય છે, બિહારમાં અલગ થાય છે. અલગ અલગ જગ્યા અલગ અલગ પ્રકારની પૂજા થાય છે. નવરાત્રી માં જ દઈજો ગુજરાતમાં નવ દિવસ છે. બંગાળમાં કેટલી ભવ્ય ગુજરાતી બી મોટી જયારે ગુજરાતમાં ગરબા, દાંડિયા હા રમીએ છીએ ત્યાં બંગાળમાં સિદુ સિંદુર જેવું કોઈ જુતી હોય ત્યાં રમે છે. બિહારમાં બધા ટીચ વગેરા લગાવીને નાચે છે. મેળા લાગે છે નવરાત્રિમાં અલગ અલગ પર પ્રકારની પૂજા થાય છે ને. જે ગણપતિ બાપા નું જયારે લાલબાગ બધા જગ્યા પૂજા કરવાનો પ્રકાર અલગ છે હમમ. છે. લેકિન ભાવના જ એક જ હોય છે ભગવાનને પ્રતિ પ્રેમ. આપણે રાખ
અ સાચી વાત છે તમારી કે આપણેે ભાવ પ્રેત રાખવો જોઈએ. કે આપણે આપણા મનમાં આપણા દિલમાં બો સાફ રાખવા જોઈએ ભગવાનોને અને આપણે પૂજા કરતી વખતે આપણે કઈ અ ખરાબ વિચાર ની લાવવા જોઈએ. અને આપણે ભગવાનો ની બો સારી રીતે પૂજા કરવી જોઈએ ત્યારે જ આપણે થતું હોય છે. તમે વાત કરી સાચી વાત. તકે હર એક તહેવારે આપણે અલગ પૂજા કરતા હોઈએ છીએ અને તમે સારુ કીધું.
હમમ.
દિવસે આપણે પૂજા કરતા હોઈએ છીએ. અને અલગ અલગ દેશોમાં બી પૂજા થતી હોય છે અલગ અલગ રીતે અને તમને ખબર જ હશે કે આપડા મુંબઈમાં લાલબાગના રાજા એમની પૂજા કેટલી મસ્ત સરસ મજાથી કરવા કરા તી હોય છે અને તમને ખબર હશે કે કલકત્તામાં કાળીમા નું મંદિર મહાકાલી મા નું મંદિર ત્યાં છે બો મોટી મૂર્તિ છે મહાકાલી મા ની તા બો સારી રીતે પૂજા કરતા હોય છે. બો સરસ મજાથી પૂજા કરતા હોય છે અલગ અલગ તહે અ અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ રીતે પૂજા કરતા હોય.
પૂજા થી હોય તો નકારા મીટાવે છે, સકારાત્મક શક્તિ લાવે છે. બધા પૂજા કરવાથી મન શાંતિ થાય છે. તન શાંતિ થાય છે લાભ થાય છે. જયારે આપણેે પૂજા પાઠ નહી કરીએ ત્યારે આપણું મન કેટલું લાગે. આમ લાગે જે માથા પીસ માથા પી. કોઈ વહેલા હોય આમ તેમ લાગે મનમાં ખોટો ખોટો વિચાર આપડે મંદિર જે કેટલી શાંતિ. શાંતિ લાગે ઠંડી ઠંડી હવા મનમાં એટલી શાંતિ એટલી ઠંડી ઘરે જવાનું મન નહી થાય આપણેે
લ હું કરી ઘર પરિવાર થી જોડેલા આદમી વ્યક્તિ પોતાના ઘર જ જવા જોઈએ લેકિન પછી બધા જ હપ્તામાં એક વાર સપ્તાહમાં અઠવાડિયામાં એક વાર મંદિર જતા જ છે. ઘરબા પૂજા તો બધા કરતા જ છે લેકિન મંદિર. જતા જ છે મંદિરમાં કેટલી શાંતિ મળે આપડે. જારે પંડિતજી પ્રસાદ આપે આરતી થાય ઘંટી વાગે. ત્યાં જો કેટલું હારું લાગે.
મારીીતે આપણેે પૂ જા કરવી જોઈએ અને હર રવિવારે આપણેને પૂજા કરતા હોઈએ છે. અને આપડે. અ હર રવિવારે પૂજા અઠવાડિયામાં એક વાર તો આપણેે મંદિર મોટા જતા હોઈએ છે.
હમ.
જતા અ હર અઠવાડિયામાં એકવાર જતા. જતાં છે તમે પણ જતા હશો ત આસપાસ મંદિર માં અઠવાડિયામાં એકવાર જવું જોઈએ. અને તમને ખબર છે કે સોમવાર ના દિવસે કે બધા બધી સ્ત્રીઓ સવારે વહેલી ઉઠ. ઉઠીને બહુ સરસ મજા થી તૈયાર થઈને એ લોકો શંકર ભગવાન ની પૂજા કરતી હોય છે અને તમને ખબર જ હશે બહુ સારી રીતે પૂજા કરવામાં આવે છે શંકર ભગવાન ને એટલે બહુ એકદમ પ્રિય માનવામાં આવે છે અને બહુ આપડે સારી સારી રીતે શંકર ભગવાન ના મંદિરે જઈને પૂજા કરતા હોઈ છે. ત ઘણી બધી સ્ત્રીઓ જોવા મળતી હોય છે કે ત પૂજા કરતી હોય છે ત આતી આરતી કરતી હોય છે તે પ્રસાદ બનાઈને લાવ લાવી હોય છે ભગવાનને ચડાવા માટે અને આપણે અ ભગવાન ના અ શંકર ભગવાન મંદિરે જાય તો કેટલું આળદ ને કેટલું બહુ એકદમ જેવું લાગતું હોય છે અને કેટલું સારું લાગતું હોય છે અને આપણેે ત આપણે પરિવાર ની આપણે બહુ સંભાળ રાખવાનું કેતા હોય છે ભગવાનને કે ભગવાન અમારા પરિવાર ને બહુ સુખ શાંતિ થી રાખે જે અને ભગવાન કે અમારા પરિવાર ને કઈ અ દુઃખ નહી આવા દે અને આપણે તમે વાત કરી સાચી કરી કે આપણે મંદિરે જઈએ. આપણે હર એક દુઃખ ભૂલી જતા હોઈએ છે તમને મે. બધી વાત કરી કેવી લાગી પૂજા વિશે.
વાહ હારું આપડે. શાંતિ મળે પૂજા ની વાત કરીને આપડે જીવનમાં ઓકે ન.